હા હલો, હલો.
હેલો.
હલો, અવાજ આવે છે? હલો, હલો. જય શ્રી કૃષ્ણ.
શું કરો છો?
શું કરો છો? કશું નહી કરતા. અત્યારે તો આડા પડ્યા છે.
અચ્છા એવું છે.
હમ્મ.
કેમ કઈ કામ નથી આજે?
ના આજે શાંતિ છે. એતે ચાલ્યા કરે. આજે ધીમે ધીમે ધીમે કામ ચાલે છે.
બરાબર. મને લાગ્યું તમે સુઈ ગયા હશો પણ મેં તમને કોલ કર્યો હતો તમે ઉપાડી લીધો.
હુંગજ આવતી ની પછી કોલ આયો એટ પાડી લીધો.
બરાબર મન થયું કે તમારી હું બગાડી મેં.
બગાડી ચાલ્યા કરે તો હવે.
બરાબર કેવું ચાલે છે બધું, શાંતિ ને?
શાંતિ હા પરમ શાંતિ છે અત્યારે
સારું ને તારે લેર કરો ને
લેર પાણી ને લાડવા એવું
હો એવું
હમ એતો મે હ
લાડવાની જગ્યા પર પીઝા કરી દો
ના લેટ પાણી ને પેપ્સી થાય હજુ પીઝા ના થાય
પીઝ પણ મને પીઝા ભાવે